હલો બોલો?
હા
હલો.
હલો?
બોલો?
હા અવાજ આવી રહ્યો છે મારો?
હા આવે છે. શું કરો છો બોલો કેવો ચાલે?
બસ શાંતિ છે.
મજા મા?
હા.
હ તો આજે આપડે કયા ટોપિક વિષય ઉપર વાત કરીશું તો ચાલો?
આજે મેં વિચાર્યું છે કે આપણે ડિજિટલ ઇન્ડિયા એટલે કે ભારત ના વિકાસમાં ટેકનોલોજીના ફાળો વિશે વાત કરીએ.
અચ્છા બરાબર ડિજિટલ ઇન્ડિયા એટલે શું?
જોવા જઈએ તો ડિજિટલ ઇન્ડિયા એ ભારતમાં એક સરકારની એક પહેલ છે જેનો હેતુ તું દેશને ડિજિટલ રીતે અશક્ય સશક્ત બનાવે અને સરકારી સેવાઓ લોકોને ઓનલાઈન ઉપલબ્ધ કરવા છે.
બરાબર તો આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
અ ડિજિટલ ઇન્ડિયા અભિયાન તો એક જુલાઈ અને બે હજાર પંદરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું.
બરાબર છે. અ એટલે કે તો જો આપડે આગળ વાત કરીએ તો તમે મને એનો મુખ્ય હેતુ જણાવશો?
હા એટલે મુખ્ય હેતુ જોવા જઈએ તો દરેક નાગરિક સુધી તટે ટેકનોલોજી પહોંચાડવામાં આવે છે. અને સરકારી સેવાઓ ખાતે તે સરળ બનાવી અને ડીજી હોટેલ બનાવી સાક્ષરતા ધરવી એ વધુ મુખ્યતા લેવામાં આવે છે.
તો વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપયોગ થાય એનો ફાયદો શું થાય વિદ્યાર્થીઓને
વિદ્યાર્થીઓને તો વધારે જોવા જઈએ તો ઓનલાઈન અભ્યાસ કરી શકે પછી ઈ બુક્સ વાંચી શકે છે. અ હજુ પછી પરીક્ષા આપી શકે છે અને તેમના નવા કૌશલ્યોને શીખ ખી શકે છે.
શું ઓનલાઈન શિક્ષકોમાં તે તેનો ફાયદો થયો?
હા અ અવડે અ ખાસ કરીને તો કોરોના દરમિયાન એ વિદ્યાર્થીઓને ઘરે રહીને અભ્યાસ કરી શક્યા. એટલે ઓનલાઈન ક્લાસીસ લેવાયા તો એમાં ફાયદો થયો.
પછી બેંકિંગ ક્ષેત્રમાં કોઈ ફાયદો એનો?
હા બેન્કિંગ ક્ષેત્રમાં બી છે કેમ કે લોકોને અવડે પૈસા લેવામાં મુશ્કેલ કેલી હોય છે કે એ ટી એમના ચાલે કોઈ ના ચાલે. તો મોબાઈલ દ્વારા ભી પૈસા મોકલી શકે છે ઉપાડી શકે છે. અને ટ્રાન્ઝેક્શન કરી શકે છે પછી
હા તો જો તમે કીધું કે બેંક તો યુ પી આઈ એટલે શું?
યુ પી આઈ એટલે આપણા જે ફોનમાં હોય એટલે યુ પી આઈનો તમને એ કહી દઉં પૂર્ણરૂપ. અ યુનિફિ અ યુનિફાઈડ પેમેન્ટ્ ઈન્ટરફેસ તો તેના દ્વારા મોબાઈલથી તરત જ પૈસા ઉપાડી કે અ લેવડ દેવડ કરી શકાય છે.
બરાબર છે, બેન્કિંગ ક્ષેત્રમાં તો થઈ ગયું તો હવે ખેડૂતો માટે ડીજી ટલ ઈન્ડિયા શી રીતે ઉપયોગી છે?
ખેડૂતો માટે બી બહુ મહત્ત્વપૂર્ણ છે કેમ કે ખેડૂતોને હવામાનની માહિ તી અથવા પાક વિશે માર્ગદર્શન કે પાક કેટલો શું અ કેટલી માત્રામાં લેવાનું? અથવા તો કોઈ સરકારી યોજનાઓને પણ ઓનલાઈન માહિતી મળે છે એમને.
હ અને આરોગ્ય ક્ષેત્રમાં તમારો શું વિચાર છે, આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી શું? ઉપયોગમાં આવતી હશે?
આરોગ્ય એટલે મુખ્યત્વે જોવા જઈએ તો ડોક્ટરની અ એ છે. કે ડૉક્ટરની ઓનલાઈન સલાહ તમે લઈ શકો છો, જો તમે હોસ્પિટલ ના જઈ શકતા હોય. તો ઓનલાઈન નોંધણી બી કરી શકો છો અને ડિજિટલ આરોગ્ય રેકોર્ડ જેવા સુવિધા પણ ઉપલબ્ધ છે એમાં.
અ બરાબર સરકાર સરકારી સેવાઓનો શું ફેરફાર આવ્યો?
સરકારી સેવાઓમાં તો ઘણા પ્રમાણપત્રો આવે છે પછી અરજી અને અન્ય સેવાઓ હવે ઓનલાઈન ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી સમય અને ખર્ચો પણ બચે છે.
હા તો જો આપણેે ફાયદાઓની વાત કરી તો ડિજિટલ ઈન્ડિયાના ગેરફાયદા ફાયદા પણ હશે ને તો તમારા માટે ગેરફાયદા શું છે?
હા ગેરફાયદા પણ છે જેવા કે સાયબર ક્રાઈમ છે. પછી થઈ ગયો ઓનલાઈન ફ્રોડ. પછી ડેટા ચોરી પછી અમુક બહુ બધી સમસ્યાઓ પણ વધી ગઈ છે હમણાં. પછી
બરાબર, તો આપણે ઓનલાઈન સુરક્ષિત કેવી રીતે રહી શકીએ?
સુરક્ષિત રાખવા માટે જોવા જઈએ તો આપણે કોઈને પાસવર્ડ ના આપ પાસવર્ડ ના કહેવો જોઈએ અને આપણી એપમાં પાસવર્ડ રાખવો જરૂરી છે. અને કેમ કે કોઈ ઓ ટી પી આવે તો ઓ ટી પી કોઈને ના આપવો. જેમકે અજાણી લિંક હોય તેના પર પર ક્લિક ના કરવું અને વિશ્વસનીય વેબસાાઈટનો જ ઉપયોગ કરો.
બરાબર છે ચલો. શહેરમાં તો આપણે બધાં ભણેલા ગણેલા હોય. તો પણ ગામડાના વિકાસ માટે ડિજિટલ ઇન્ડિયા કેવી રીતે ઉપયોગી છે?
ગામડામાં બી અ તો અ મદદ કરે છે જેમ કે ઇન્ટરનેટ દ્વારા ગામડાઓના શિક્ષણમાં આરોગ્ય અને સરકારી સેવાઓમાં બી સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે હવે
અચ્છા ભવિષ્યમાં ટેકનોલોજીનું શું મહત્વ હશે?
ભવિષ્યમાં જેમ કે હવે જોવા જઈએ તો એ આઈ નો જમાનો ચાલે છે રાઈટ? તો રોબોટિક્સ અને ડિજિટલ સર્વિસ તે કારણે ભવિષ્યની ટેકનોલોજીઓ વધુ વધુ મહત્ત્વ વધશે.
બરાબર છે શુંઆપડે બધા દરેક વ્યક્તિઓ છે. એ ડિજિટલ સક્ષર બનવું જ જરૂરી હશે?
હા એ સક્ષર બનવું તો જરૂરી જ છે કેમ કે કારણ કે આજના સમયમાં ડિજિટલ જ્ઞાન હવે ખૂબ જરૂરી બની ગયું છે.
બરાબર ડિજિટલ તરફ઼થી આપણા ભારતને શું ફાયદો થયો?
ભારતને બી ઘણા બધા ફાયદા થયા છે જેમ કે ભારત દેશ વધુ ઝડપે થયો છે અને પારદર્શક અને આધુનિક બને છે અને જોવા જઈએ તો લોકોનો સમય બચે છે અને કારણ કામ સરળ બન્યું છે
શું ડિજિટલ ઇન્ડિયાથી રોજગારીની તકો પણ વધી છે
હા વધી છે જેમ કે ટેકનોલોજી સમજદારીથી અને સુરક્ષિતનો ઉપયોગ કરવો અને ડિજિટલ ઇન્ડિયાના ભારતમાં એક મહત્ત્વ મહત્ત્વપૂર્ણ પગલું છે
હા પછી અ ડિજિટલ ઇન્ડિયામાં આઈટી ક્ષેત્રે ફ્રીલેન્સિંગમાં બી વધારો થઈ ગયો છે છે ને તો હું તમને પૂછું કે સેટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા વચ્ચે નું શું સંબંધ છે
જોવા જઈએ તો ડિજિટલ ઇન્ડિયા અને ઇન્ટરનેટની સુવિધા વધારે આપ પ છે અને જેના કારણે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવે છે પછી હા
બરાબર છે તો ઈ કોમર્સ એટલે શું
ઈ કોમર્સ જોવા જઈએ તો એને ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ કહે છે જેના દ્વારા ઇન્ટરનેટ પર તમે વસ્તુઓ ખરીદવી કે વેચી શકો છો જેમ કે ફ્લિપ કાર્ડ આવી ગયું મીશો આવી ગયું
બરાબર લોકો ઓનલાઈન ખરીદી કેમ વધારે પ્રિફર કરે છે
કારણ કે તમને ઘરે બેઠા ખરીદી મળે છે ને કેમ કે જો કોઈને બજારમાં જવા ટાઈમ ન મળે તો એનો સમય બી બચે છે ઘણીવાર સારા ડિસ્કાઉન્ટ પણ એવા મળે છે જેમ આપણે દુકાનદાર આપતા નથી
હા બરાબર છે શું ડિજિટલ ઇન્ડિયા પર્યાવરણ ને પણ મદદ કરે છે
હા હા ઓનલાઈન દસ્તાવેજો અને સેવાઓના કારણે કાગળનો ઉપયોગ બહુ ઓછો થઈ રહ્યો છે જેનાથી કાગળ ઓછા વેસ થાય અને પર્યાવરણનો ફાયદો થાય છે
અચ્છા બરાબર છે ઈ ગવર્નન્સ એટલે શું
ઈ ગવર્નન્સ જોવા જઈએ તો સરકાર ન એ છે જેમ કે સરકાર દ્વારા જે ઇન્ટરનેટ ચાલતું હોય અથવા કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ઝડપથી અને પારદર્શક સેવા આપતું હોય અનેને ઈગવાળનું સર્જન
બરાબર છે તો આ આજના આપડા ડિજિટલ ઇન્ડિયામાં આધાર કાર્ડનું બી મહત્વ હશે ને તો એનું મહત્વ શું છે
હા જેમકે જોવા જઈએ તો હવે આધાર કાર્ડ તો મેન્ડેટરી થઇ ગયું છે આધાર કાર્ડ વગર કોઈ કામ જ શક્ય નથી તો એ આધાર કાર્ડ એક એવું પત્રક છે જે મહત્ત્વપૂર્ણ છે જેના દ્વારા ઘણી સરકારી અને બેન્કિંગ સેવાઓ સરળ બને છે
બરાબર, ડિજિટલ પેમેન્ટ રોકડ, રોકડા કરતા કેવી રીતે સારું છે
અ તેમાં પૈસા તરત ટ્રાન્સફર થાય છે જો તમે હું તમને પાંચ હજાર ટ્રાન્સફર કરુ તો તમને તરત મળી રહે છે અને હિસાબ બી સરળ રહે છે જેમ કે તમને છૂટા રાખવા ના પડે એમ છ
બરાબર છે, ખુબ જ સરસ ચર્ચા થઈ આજે ડિજિટલ ઇન્ડિયા વિ ઘણી નવી માહિતી જાણવા મળી મને
અ મને પણ આનંદ થયો ચાલો હવે ટેકનોલોજીનો સકારાત્મક ઉપ જો કઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનો ફળો આપી
થેન્ક યુ ચાલો ફરી આપડે મળીએશું વાત કરીશું
યસ યસ, અફકોર્સ
ઓકે બાય
બાય